બડો અમિતભાઈ
બસ મજામાં
એમ
તમે કો
બસ મારે
કઈ બાજુ હતા હમણાં
હા ઘેર હતો હવે જતું તો પાલરે બેહવા
કઈ બાજુ બેહવા જાઓ છો
આ પાર્લરે અમારે નીચે છે ને સોસાયટી ના
અચ્છા. પાર્લરે બેસવા આવાનું વડી.
હમ્મ. અમે તો અહીંયા જમીન બધા સોસાયટી વાળા મિત્રો નીચે પાર્લરે બેસતા જ હોય જમીને. પાલરે શું બધું-બધું મળી રહે એમ, ઠંડુ, ચા, બા બધું.
હા એ તો મને ખ ખ્યાલ છે પાર્લર શેને કેવાય, બટ બે બેઠક બી બનાવો તમે સારું એમ, સારું કેવાય.
હા એટલે શું બધા રાત્રે બધા કામથી આયા હોય કોક તૈયારી કરતું હોય જી પી એસ સીની, પી એસ સીની વાંચતું હોય કોક વળી આઘા પાછું જોબ વોબ કરતું હોય એટલે બધા શું શાંતિએ ભેગા મળીને પાલરે બેસીએ એમ.
એ વાત હાચી. મિત્રો સાથે બેસી એટલે થાક ઉતરી જાય.
હા.
તો ના, ના અમે તો કશ કાઈ ગામડામાં તો એવું ક્યાં હોય બેવાનું પાર્લર માં.
તો પાર્લર ના હોય તો પાલર તો હોય હ
પા ના, ના પાર્લર તો ઘણાય હોય, પણ આવું બેહવાનું કે ના હોય એમ.
નહિં બેહવાનું તો તમે યાર આવું આયોજિત કરો કોક બનાવો પાર્લર વાર્લર.
અરે પાર્લર ખોલવાન તો વિચારતો હતો અમારો. પણ હવે આ બેઠક વાળું મને આમ સિસ્ટમ ગમી.
હા એટલે શું બધા પાર્લરે બેઠા હોય એટલે શું તમારો જો એક ફાયદો કે બધા બેઠા હોય એટલે તમે બેઠક બને.
અને બેઠા-બેઠા માં બે પડીકા વધાર ખાય ઓછા થોડી ખાવા નઈ.
હા બે પડીકા વધારે ખાય એટલે શું આપડે ને આપડે જ ફાયદો થાય. ઓળખાણ બનાતા પાડે, તમાર ધંધો થાય, ને
હા મારો વિચાર એવો હતો કે પાર્લર માં પૈસા બગાડ મતલબ નાખવા એ વ્યાજ બી વસ્તુ લાગે તમને અત્યારના જમાના પ્રમાણે કેમ કે મારું કે મારું કેવું કેઉ કે ગ ગામડામાં પાર્લર તો ઘણા બધા હોય પણ આ આપડે કક કોક નવું કરીએ ને તો જ આપડું હેડે.
હમ્મ, તમારે પાર્લર જો બનાવવું હોયને તો અહ ગામની આજુબાજુ બનાવવાનું. અને પછી બાર ગયા તો ઉનાળામાં જો હા ઉનાળામાં જો શેરડી નો રસ ખોલવાનું પાર્લરની બહાર.
હા, એ વાત હાચી.
ની વ્યવસ્થા કરવાની હારી લાાઈટિંગ વાઈટિંગ ગોઠવવાની એટલે વ્ય વ્યગ વસ્તો શું ખેંચાય યાર. પાર્લર પર બેસવા માટે.
એ તો મન ખ્યાલ આવ્યો કે તમે સિટી વાળી આ સી ટી વાળું પાર્લર બનાવવાનું કેતા હશો.
હા. એવું થોડી સારી જગ્યા હોય ને પાર્લર માટે અરે દોડે યાર શું બધા યાર આજકાલ તો બધા લોકો જો નવસો એ બસો કરતા હોય સિગરેટ બિગ્રેટ પીતા હોય, અને અહ એવું તો જો કે આપણેે ના વેચાય પણ તોય એમ પાર્લર માં બધું મોસ્ટ ઓફલી આવુ બધું મળતું હોય એટલે તમારે એનો બી ધંધ તો હેડે જાય એમ.
એ વાત સાચી તમારી, એટલે ગા ગામના થોડા બહાર કરીએ સારું કેમ કે બધા શું એવા વ્યસન વાળા આવતા હોય, તો એમને એક પ્રાઇવેટ સ્પેસ મલી રહે.
હા અને ખેતર આજુબાજુ આમ ઠંડક વાળા હોય ને એવા ખેતર બેતર
હમ્મ-હમ્મ.
જોમાં શું બેઠક ની સારી જગ્યા બનાવી દેવાય લીમડા ઉપર ને બધા એમ લાઈટિંગ બાઈટિંગ ખેચી
હાવ અને આપડે તો ગામડામાં તો બે મોચા મુક કી એટલે પાંચ દસ જણા બેસી જાય આરામથી
હ બેઠક જવા ને મસ્ત મેફિરે જમાં
હા
અને આપડો ધંધોય થઇ જાય ગય એવું કરય
હવે ત તમને કોઈ આઈડિયા ખરી ગયા પાર્લર નું મતલબ કેટલું રોકાણ કરવું પડતું હશે
અંદર માં તો જો ગોમણામાં તો પોચ થી દસ લાખ રૂપિયા જોવું જોઈએ દુકાન તમારું જા પોતાની રાખવાની હોય
હા એટલે ગોમના બાર થોડી જગ્યા હ મારે મતલબ થોડી એટલે કે પાર્લર ખુલે અને આજુબાજુ બેઠક થાયને થોડો બગીચા મતલબ જોક થઈ જાયને
હા હા હા
હા એવી જગ્યા હૈ આપડે એમ
એવી હ તો તમારે જો ને એક દુકાન ન એવી બનાવરાય દેવાય
નોની ન આપડે એમ તો મોટી દુકાનદ હે પણ હજુ મેં એ નક્કી નહી કર્યું કે પાર્લર ખોલવું કે કોઈ બીજા સામાનની દુકાન ખોલવી કે
હા તમે જો ગેરેજ બેેરેજ ખોલશો ન
ના ગેરેજ એટલે ગેરેજ ખોલવાનો ઈરાદો નહી પણ દુકાન એટલે જેમ કે
ના ના તમે જો ગેરેજ ખોલો ગમે તે ખોલો પણ આવશું વ્યસ્તી ને હા પાર્લરે એ રાત્રે બેહવાની ટેવ છ બધી ગામડા ની વસ્તી ને એટલે શું રાત્રે બધા ગામ ના મોટોપલી જો તમારે સારું એ હોય ને તમારા પાર્લર નું તો આવે લોકો
હ હ.
બેસે પછી જો ને જો શિયાળા માં એવું ચાનું એવું કર દેવાનું કા પેલું ગરમ દૂધ આવે તે ખબર હ.
હઉ એ હુએ.
તે હોય એવું બનવાનું. હા એવું બનાવાનું ચાલુ કરી દેવાય શિયાળા ની આઈટમ બનાવવાની ચાલુ કરી દેવાય બાર. ઉનાળો આવે એટલે ઉનાળા ની આઈટમ ચાલુ કરી દેવાય ગોળો હોય શેરડી નો રસ હોય.
એ તો બરાબર તમે દર વર્ષે મતલબ જે જે ચાલતું હો એ વેચો તો તો જ તમારયો તો પબ્લિક આવે.
હમ્મ ચોમાસામાં એવું હોય તો ભજીયાનું ઉપર દેવાય.
પણ આ બધું બધું આપડે અલગ અલગ કરવા જઈએ તો બધું મેનેજ કરવું મુશ્કેલ ના પડી જાય.
હા પડે ને પણ એક ગોળા ન એક મશીન લાઇ દેવાનું ને કલર
એ એમ એ તમારી વાત હાચી પણ બે ત બે ત્રણ કારીગરો તો હોવા જોઈએ એમ
હા એક બે કારીગર તો હોય બે જોઈએ ત્રણ તો ના જોઈએ બે બે કારીગર જોઈએ.
હા એ વાત હાચી એ ગલ્લો હંભાળે તો એક બીજું બનાઈ એ
આપડે ગળો હભ્ભાળવા નું અન જે કારીગરો હોય ને એને જે કુળો હોય જે શેરડી રસ હોય એને બનાવવા રાખવાનું એમ.
બરાબર બે કારીગર તો જોવી જ મતલબ સીઝન સીઝન કોઈ સીઝન પ્રમાણે કોઈ બી આઈટમ હોય બનાવવા માટે બે કારીગર જોઇ તમારે ગલ્લે હાજરી જુએ જ. હા એ
પાંચ દસ હજાર પગાર આપો ને તો એ જુઓ ને આપડે જો
એ એ સિતેર એસી હજાર લાખ રૂપિયા કમાણી થતી હોય તો દસ હજાર પગાર માં વોધો નઈ આપડ એટલે આપડો ધંધો હારો હેડે એમ.
એ વાત સાચી એટલે આપડે પાર્લર માટે જે વસ્તુ આવી જેમ કે પડીકા હિ પાન ગુટકા હે જેબી હે તે બધું હોલસેલ નું કોઈ તમાર મિત્ર કોઈ ખરું કે જે કરતું હોય.
હા એજન્સી હેને બાલાજી ની બધી એ બધી લઈ લેવાની અમને ડાયરેક્ટ કોન્ટેક્ટ જો તમાર રૂટ ઉપર આવતો હોય ને સેલ્સમેન એ તમારે જો આજુબાજુ વાળાને ખબર છે આજુબાજુ વાળા ઈતો કઈ ઇન્ફોર્મેશન નહીં આપ તમને પણ મારે એક મિત્ર હ ને એ બધું ધુ એજન્સી નું હ એ બાલાજીની એજન્સી હ વાડીલાલ ની એજન્સી હ. હ બધી ખાસી બધી એજન્સી હિ.
હા એટલે શું એમને આપડે ડાયરેક્ટ જઈએ ને તો કદાચ વળી ભવતાલમાં થોડું આગુ પાછું રે.
તો લઈને જવા નો હ. તો આપડે ચાલે એમ એટલે આપડે શું હાલ શું એમને પડીકા પાર્લર ઉપર ના લઈ જવાય પેલા આપડે બધા અલગ અલગ લાવવાના પડીકા પબ્લિક કયા વધારે ખાય છે એ રીતે જોવાનુ હ એ એ જોઈ ને પછી આપડે જે વધારે પબ્લિક ખાતી હોય ને એ કંપની ના તો તો એ પડીકા આપડે વધારે મગાવાના
અને પાર્લર ખુલો આપડે તો આઈસક્રીમ માટે ફ્રીજ બી જોશે ને પાછુ
આઈસ્ક્રીમ માટે ફ્ર્રીજ તો એ તમે જે કંપની નું લાવો ને એ કંપની એજ કંપનીની આઈસક્રીમ રાખવાની અંદર એજ કંપની તમે પ્રોવાઈડ કરી આપે એ ઠંડામાં બી એવું જ હોય ધારો કે તમે કોઈ કેમપાનું ઠંડાની એજન્સી લીધી પેલુ લીધુ વેચવા માટે
હા હા
તો એ તમને ફ્રીજ આપી જાય તમને અને તમારો કેમ્પાનો જ માલ અંદર એજ કંપની નો માલ અંદર રાખવાનો જે કંપની નો તમારી પાસે ફ્રીજ છે
આવું તો મેં હોભળ્યું નહી એટલે હવે ચેમ કે પેલા તો કેવુ હતુ ખબર ફ્રીજ આપ આપડુ હતુ અને ડીલરશીપ હોય ને થાય ને આપડે તો માલ સામાન ઉતારી જતા પણ આ ફ્રીજ વાળુ તો શું આઈડિયા હોભડયુ જ નહી મે
હા હમણા નીચે જમે બેઠા હતા ને આટલે નીચે બેઠા હતા ને એટલે મને ખબર પડી અમારે નીચે પાર્લર એટલે બેઠા પાર્લર બેઠા
એ તો હે એટલે બે ત્રણ ફ્રીજ હોવા જોએ એક આઈસ્ક્રીમ મૂકવા એક અહ દૂ દૂધ છાસ દહી બધું જે આ
એ બધું તો ભાઈ પડ્યુ રે જોડે આઈસક્રીમ નું ને એક ઠંડાનુ બે ફ્રીજ જોઈએ.
ના યાર માલસામાન ઘણો હોય ને આઈસ્ક્રીમ નો અને દૂધ બી દૂધ નું તો આમ તો જોવા જઈએ તો આપડે દુકાન બહાર બહાર રાખીએ તો દૂધ ને એ છાસ તો કોઈ લેવા આવે નહી ઝટ કરીને પાછું.
ના યાર દૂધને છાસ ગામની અંદર કરો તો દૂધ ને છાસ વધારે ચાલે. ગામ ની બહાર કરો તો પછી ઠંડુ ને એવું જ વધારે ચાલે. જો તમારે હા તમારે જો આજુબાજુ વસ તી રહેતી હોય તો દૂધ ને છાસ રખાય તમે પણ ગોમની થોડી બહાર કરવા કો એટલે તો દૂધ અને છાસ નો પાર્લર ઉપર રાખીને કહ મતલબ નહીં થતો એમ
એ વાત સાચી અને શું તમન શું લાગે એસ્ટિમેટ શું આવશે જોઓ એક તો દુકાન ઊભી કરવાનુ હું ગણું તો પોચ પોત છ લાખ તો ચોયના ની
હા
અને પછી જે માલ સામાન લાબાના એ પોચ છ લાખતો થઇ જાય હી ન
હ એટલે દસ લાખ જેવુ મેં કીધુ ને દસ લાખ જેવુ તો તમારે જોઈએ
દસ લાખ અને તમે કીધું એ પ્રમાણે બે બે કારીગરનો ખર્ચો સ્ટાર્ટિંગમા તો આલવો જ પડે ને આપડે જેમ કે બધુ સેટઅપ થતા વાર લાગે એમ કમણી બેટ
હમ હા એટલે બે લાખ તમારે બીજા હ ઘરના ગાડી ને મૂકી જ દેવાના
એટલે મૂળ અભ્યા લખ ઇ પછી તમે આપડે શેરડી નુ મશીન ને એવુ એમ બુ બધુ ઘણો પંદર લાખ નો ખર્ચો રાખવાનો એમ
હા
કે ભાઈ એવુ કરત ચાલે કે મતલબ દહ લાખ નો ખર્ચો કરીને જે કમા એમાથી નવું નવું જવાનુંનુ તુંય ચાલન
હઉ એવું જ ધમે ધમે કરી દેવાનું ડાયરેક્ટ ટીદમ એટલો બધો ખર્ચો નહીં કરવાનો પેલા દુકાન જમાય બેઠક બનાવ રવાની બધાની પછી ધીમે ધીમે મશીન લાવવાનું શેરડી નું ગોળાનું
એવું તો છે આપડે મારે એક મિત્ર હોય એમના જોડે થી આપણે સેકન્ડમાં લઈ દઈશું
કોઈ તો નહી હવે તમે ગોમડા બાજુ આવો તો કેજો ચાલ ચા કરીએે બરાબર ને
હ હા તો હું તમને કઉ જેવો એ તમારે કયા પ્રમાણ દુકાન બ આપડે એક મિત્ર જ છે એ બધું તમને બધું
એ એ હા એ તો મુલાકાત લઈએ હો
હા આઈને ફોન કરો આવું એટલે ફોન કરું તમને હ ગામડે હા